હાલો.
હા મનીષાબેન. હા મસ્ત એકદમ તમે બોલો.
હું પણ મસ્ત મજામાં છું.
હા, હું તમારી રા જોઈ રહી હતી કે તમે ક્યારે ફોન કરશો. પછી ઊંઘવાનો ટાઈમ થઈ જશે ને.
હમ હું તો જમી લીધું.
હા અમારું પણ થઇ ગયું બધું.
થઈ ગયું બધું.
બધું થઈ ગયું, રસોડું પણ સાફ થઈ ગયું.
આવું મારું રસોડું નથી સાફ થતું થયું અત્યારે.
હા હા અચ્છા.
થોડું ઓમ બઉ મહેનત લાગી છે. ક્લીન કરવા, આટલે હન સફેદ
હા હા.
પ્લેટફોર્મ લગાડ્યું છે ને.
હા હા.
હા તો આ માટે, આખો દિવસ ત્રણ તો ચાર વાર ક્લીન કરવામાં આવે છે.
હા એ તો જ એ તો ચાલ્યા જ કરે આખો દિવસ કામ, પણ અત્યારે રાત નું છે ને એટલે છોકરાઓ એ દૂધ પણ પી લીધું, જમી લીધું દૂધ પણ થઈ ગયું બધું થઈ ગયું.
તમારું બધું થઇ ગયું મારું નથી થયું જમવાનું થઇ ગયું. પણ રસોડું ક્લીન કરવાનું છે.
હા હા બરાબર.
મારું તો, હમ્મ મારું તો પ્લેટફોર્મ પણ સફ દ છે, તે માને હમ્મ. બાળકો બધા જ ત્યાં મૂકી જાય છે, એ હલ્દી નું દાગ અને બીજું બઉ દાગ થઈ જશ. શે, તો બઉ ધ્યાન રાખવું પડશે.
હા હા બરાબર બરાબર, હા એ બધું તો કરીને જ નહીં તો પછી પછી જીવડા થઈ જાય.
જીવડા થઈ અને મને દાગ પણ પસંદ નથી. મને ગમતું બ નથી.
હા બરાબર-બરાબર. બીજું ક્યાં છ
થોડું બહુ સાફ અને ક્લીન લાગે.
હા, હા એ તો ગમે ને. તો જ તો આપણે મ રસોઈ કરવાની મજા આવે.
હમ્મ. હું પણ આવું જ સોચું છું.
હા. બીજું શું ચાલે? ત્યાં છે વરસાદ તમારે ત્યાં?
કાલે હતી, આજે નથી.
હા, હા બરાબર. અહિયાં તો ગરમી છે, અહિયાં તો રેડ એલર્ટ થયું છે. એટલો બધો વરસાદ છે.
આવું? અહીયાં ક્યાલે અને તે ત્રણ દિવસે થયું. પણ અત્યારે જ વરસાદ જ નથી. આવું બધું ઓમસ અને ગરમી થાય છે. બતાઈ જ
હા. અહિયાં તો એક દિવસ સ્કૂલની પણ રજા આપી દીધી હતી.
આવું?
હા બહુ વરસાદ છે અહિયાં.
અહીંયા આમ નથી. તમે ફરવા ગયા કે?
હા, આજે આખો દિવસ અમે ફર્યા હતા.
તમે ફર્યા હતા?
હા. પિયર માં જઈએ તો પછી ફરવાનું, એક અહીંયા પેલું ઝુ હતું સુરતમાં, તે જોયું. પછી એક સાયન્સ સિટી હતું તે જોયું. એમાં બધું સાયન્સ ના એક્સપેરિમેન્ટ્સ બધા થયા હતા. જૂના જમાનાના, નવાને, છોકરાઓને તો બહુ જ મજા આવી. તમને બધા ફોટો પછી મોકલું છું.
હા સારું મોકલજો.
દિવસ સુરત જાઓ તો તમે આ જગ્યાએ જરૂર જજો.
પેલા હું અમદાવાાદમાં સાયન્સ સિટ ટી જોયું છે. તે બહુ ગમ્યું મને. મતલબ આખી સારી સાયન્સ સિટીમાં જ બા બાળકા માટે બહુ જ સારી વસ્તુ જ હતી.
હા છોકરાઓએ તો બહુ એક્સપ્લોર કર્યું, એમને તો બહુ જ ગમ્યું. એટલે ખબર નહીં બધું બટન દબાવીને બધું ચેક કરતા હતા કે શું થાય છે હવે.
હાવ.
હા. ગમ્યું છોકરાઓને તો બહુ ગમ્યું. ના મૂવી પર જવાના છે. કાલે પછી રવિવાર છે ને, તો હું એજ કેત તેથી મારા ભાઈ ને કે કંઈ સારી મુવી હોય તો આપણે જઈએ એમ.
હાવ. તમે લાલો મૂવી જોઈ છે?
ના, ના. જરા ટાઈમ નથ
તે મસ્ત પિક્ચર છે. હમ્મ. આધ્યાત્મિક છે. અને બ્લોક બસ્ટર થઇ ગઈ છે.
હા.
પણ બહુ મસ્ત પિક્ચર છે જયારે તમને જોશો ને વારંવાર આવું લાગશે કે ફરીથી જોવાનું ફરીથી જોવાનું
હા રવિવાર છે કાલે તો હું કેઈ જઉં છું બધા ફ્રી હોય તો પછી જઈએ હા
ત્યા ગરીબ માણસ ની વાર્તા છે હા લાલો અ તે શ્રી કૃષ્ણ ઉપર બની છે. તે લાલો શ્રી કૃષ્ણ સાહે
હા સારું છે ને આવી મૂવી છોકરાઓને જોડાાવવાની તો એમને પણ બધું ખબર પડે
બહુ સારી છે તેમને તો પેલા જ લેવી જાનું લઈ જવાનું છે હમ્મ તે ગરીબ માણસની વાત છે તેમાં તે રિક્ષા ચાલક છે હમ્મ તાને આને એના શ્રી કૃષ્ણ જ અ લાલા એ ભક્તિ કરે આખો દિવસ શ્રી કૃષ્ણની ભક્તિ જ કરીશ.
હા અચ્છા
હમ્મ તે તમને બોહત રડો પાડતા મારતા પણ તે જ માનતું નથી તે રિક્ષા ચાલક છે. તે બીજા ફસી ગયા કે રૂમ વગેર માં તે શ્રી કૃષ્ણ તેને દર્શન આપીને અને સાય કર્યું અને સહાયતા કરી હમ્મ બહ મસ્ત પિક્ચર છે.
હા હા તો તો પછી હવે મને પણ લાગે છે કે જોવી જોઈએ.
હમ્મ તમે જાઓશો ને જયારે જોઈશ તમને આવું જ લાગે કે વારંવાર જોવાનું છે.
હા
હારું છે ને
હમ્મ મને પણ ગમતી બઉ આની ખબર છે તમને આનું હિન્દી ડબિંગ બી થઈ છે.
હા અચ્છા બરાબર હા હા હા હા હું ચોક્કસ જોઈ આઈશ.
હમ્મ હું પણ કાલે જઈશ હું પર લાલો તો જોઈ લીધી છે
હા હા
હમ્મ બીજી પિક્ચર થઈ નીકળી છે એ આવું ક્યાં નામ છે ગોતી લો
હા અચ્છા ગુજરા
આપ ગુજરાતી મો મોવી છે. આ પણ સરસ છે મને ટ્રેલર જોયા છે.
મે મેં તો નથી જોયા
હમ્મ હું ટ્રેલર જોયું છું ત્યાં પણ ગોતિલો ભી પણ મજાની મુવી છે. ત્યાં બાળકો માટે છે આખા દિવસ તે મોબાઈલ જોઈ રહ્યા છે ન અન ફેમિલી મેમ્બર્સ પોતાને સગડા બેસીને વાત નથી કરતા. બધા જ પોતાના મોબાઈલમાં જ રહેશે, તો આ ના ઉપર છે મોબાઈલ ઉપર છે ગોતી લો હમ ગોતી લો. હમ, બઉ સારસ મવી છે આપ પણ ગોતી લો હું પણ કાલે જઈશ.
અચ્છા.
હા, હું જોઈ નથી બસ હું ટેલર જોયું હતું.
બરાબર.
હમ બાળકો જ બહ બોલે છે. કાલે જવાનું છે, પેલા પાર્કમાં જવાના પછી મુવી લઈ જાઉં.
હા હા સારું છે ને.
હમ બઉુ ટાઈમ થઇ ગયું છે.
બરાબર, હા હા.
હમ તમારા પિયર ઘરે કોણ? કેટલા છે મીન્સ?
હા ઘરના, હા મમ્મી છે. પપ્પા છે, મારા ભાઈ છે, મારા ભાભી છે એમના બે છોકરાઓ છે.
હ બાઈ એક જ?
હા એક જ ભાઈ છે હા.
અને તાઈબહેન?
અમે પાંચ બહેનો છે, હું હું સૌથી નાની છું.
હ આપણે પણ પાંચ મેહેનો છે. પર હું સૌથી મોટી છું.
છે ને ભાઈ?
ભઈ એક જ છે.
અચ્છા અમારા જેવું. છે તમારું પણ.
જેમ અને તે આનું બહ છોકરી છે દી.
અ હ અચ્છા તમારા ભાઈની બે છોકરીઓ છે.
બે છોકરીઓ છે.
હા ઓકે સારું છે, આ તો અમદાવાદમાં કઈ જગ્યા રહી છે?
તે પહેલા એરપોર્ટ સાઈટ.
હા.
સરદા નગર એડ્યા.
હા હા, મારી બેન પહેલાં અ મણિનગરમાં રહેતી હતી, પછી એ લોકોએ ચેન્જ કર્યું હવે નાના ચિલોડામાં રહી છે, હવે ત્યાં એમને નથી ગમતું. હવે એ લોકો એ ઘર વેચવા માટે નાખ્યું છે, હવે પછી બીજી જગ્યાએ રેશે.
નાના ચલોડા પણ સારું છે, હું જોઈ છે.
એમને તો નથી ગમતું.
મારી ફ્રેન્ડ પણ ત્યાં છે, તે પેલા સરદારાનગરમાં ઉપાડી ને. નાના ચલોડાજ મા લીધું છે.
નહી નહી ઘર વાર તો બધું સારું છે, પણ એમને અમારા જિ જીજાજી ને છે ને દુકાન બહુ દૂર પડે છે અ એને સ્કૂલ પણ છોકરાનું અ બહુ દૂર પડે છે, તો એવું વિચાર તા છે કે, અ બીજી જગ્યા એ લઈએ એમ.
આવી તકલીફ છે તે, કરવાનુંજ પડે ન.
હા, કેમકે બહુ ટાઈમ વેસ્ટ જાય છે, બહુ ટાઈમ વેસ્ટ થાય છે.
હમ્મ, સારું.
હા.
તમે બતાવો.
હા, બીજું. હું પણ નેક્સ્ટ મંથ મળવા જઈશ મારી બેહેનને.
આવું, મારા પિયર મળી આવશો.
હમ્મ.
હમ્મ, તમને પણ સારું લાગશે.
હા હા, ચોક્કસ, હું જઈશ તો તમને વાત કરીશ, તો પ
ચોક્કસ. હા, મારી મમ્મી નું પણ સ્વભાવ બહુ સારું છે.
હા.
એ બે જે બીજા ને એવી મળી છે, કે કો પોતાની દીકડી છે.
હા, અચ્છા, અચ્છા, હા.
પણ મારા પાપા નથી અત્યાર સુધી.
અચ્છા, અચ્છા અચ્છા.
તેમને થઇ ગયા પાણી છે વર્ષ.
અચ્છા, કોવિડ પહેલાં કે પછી પછી.
હમ્મ, કોવિડ પહેલાય.
હા, અચ્છા અચ્છા.
તેમણે હાર્ટ ડિઝઝ થ
અચ્છા, હા હા બરાબર.
તેમનું પણ ટ્રીટમેન્ટ ચાલ્યું બહુ ટાઈમ.
હા હા, અચ્છા.
પર, વધારે તે નથી, હમ્મ જીવ નથી રહ્યું.
હા, બરાબર બરાબર.
હમ્મ.
તો પછી તમે બધી બહેનોના લગ્ન થઈ ગયા હતા? પછી એવું થયું? કે પછી એ પેલા થઈ ગયું?
ના બધા બહેનો ના થઈ ગયા, બસ મારો ભાઈ નુ નથી થઇ.
અચ્છા એવું છે.
હમ્મ, મારા પાપા ને ટાઈમ ટાઈમ લાગતું કે તે નાનુ હતો, તો આનું પણ લગ્ન કરાઈશ. તો હું પેલા સ્ટાર્ટર નાના થી કરીશ, એમને આ લાગતું.
હા હા.
હમ્મ, અબ કે ખબર કે અમ એમને ખબર પડી ગઈશ, કે હું આનું લગન નહી જોવાનું.
હા બરાબર.
હું તમને હુ ફરીથી કોલ કરું.
હા હવે હું, હવે હું કરું છું તમને, બરાબર હા. ઓકે.